હલો.
હલો.
હલો અવાજ આવી રહ્યો છે?
હા હા મારો અવાજ સંભળાય છે તમને?
હા.
હા હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
અમે આનંદમાં હો વરસાદ પાણી કેવાક છે?
બસ અમારે પણ છે હવે તો આપડે આજે એક ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે કૃષિમાં નવી ટેક્નોલોજી.
અરે વા સરસ ટોપિક છે મને પણ ગમશે.
હ આજે આપણે ખુબ જ મહત્વના વિષય જેવા કે કૃષિ માટે નવી ટેકનોલોજી વિશે ચર્ચા કરીશું તો તેમાં આપણે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અને આજે ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ઝડપ થી વધી રહ્યો છે.
હા હા આપડો ભારત દેશ છે એ ખેતી પ્રધાન જ દેશ છે. અટલે આપડે વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો આપડે ખેતીમાં ખુબ જ સારો એવો વિકાસ થાય તો આપડે સારું એટલે નવી ટો નવી ટેકનોલોજી વિશે આપણે વિચાર કરીશું.
હમ્મ પહેલા આપણે ખેતી પરંપરાગત રીતેથી થાતી હતી. પરંતુ આજે જે મશીનરી ઈન્ડ-ઇન્ટરનેટ અને મોબાઈલ એપ અને ડ્રોન અને કૃત્રિમ બુ ધ્ધી જેવી કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખેતી વધુ સરળ, ઝડપી અને નફાકારક બનાવી રહી બની રહી છે.
હા હા તમારી એ વાત બવજ સરસ સાચી કહેવી છે કે બધીજ ટેકનોલોજીના ઉપયોગથી ખેતૂ અત્યારે સરળ બઇની છે પેલા છે કે લોકો ખેતીમાં સેને શું શું કરતા હતા કે માંડવી ઉપાડીને મોટા-મોટા ઢગલા કરતા હતા. અને પછી ખપારી વડે એને ખેરવાની હતી કોઈ પણ મશીનરી ત્યારે હતી નોહતી અને પછી એને વાવલવાની હોય અટલે ખેતી આપણને ખુબ ઓલી લાગતી હતી પરંતુ અત્યારે મશીનરી આવતા ખેતીનો ઝડપી વિકાસ થયો છે અને આપણને ખુબ ફાયદો થઈ રહ્યો છે.
એ તમે બિલકુલ સાચી વાત કહી. હવે આપણે કૃષિમાં નવી ટેકનોલોજી વિશે વાત કરીએ તો ખેતીને વધુ કાર્ય ક્ષમ અને ઓછા ખર્ચાળ અને વધુ ઉત્પાદન આપનારી આધુનિક પદ્ધતિઓ અને સાવધા-સા ધનોનો ઉપયોગ કરી અને તેમાં ડ્રોન, સેન્સર, જીપીએસ એઆઈ, સ્માર્ટ સિંચાઈ સેટેલાઈટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આધુનિક મશીનોનો સમાવેશ થાય છે તેમાં, તેનાથી કૃષિમાં નવી ટેકનોલોજીનો વિકાસ થાય છે.
હા હા, તમે તો એકદમ સાચી વાત કૈરી કારણ કે આ ટલી બધી સુવિધાઓ હોય તો તો ખેતીનો વિકાસ થાય જ. એટલે ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે, સમયનો બગાડ ન થાય, મહેનત બચે અને પાકની ગુણવત્તામાં સુધરે અને રોગ અને જીવાતનું વહેલું નિદાન થઈ શકે છે.
હા, હવે તમે મને એ જણાવી શકશો કે ખેડૂતોને આ નવી ટેકનોલોજીથી શું શું લાભ થાય છે.
હા હા.
ડ્રોન દ્વારા આપડે જોઈએ તો ખેતરનું નિરક્ષણ કરી શકાય છે. ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ ઝડપથી થઈ શકે છે. અને આમ જોઈએ તો પાકની સ્થિતિનું પણ નિરીક્ષણ પણ સરળ બને છે. આવી રીતના ડ્રોન દ્વારા, જો આપડે ખેતી કરીએ તો ઘણું બધું, સેલું પડે છે આપણને,
હ.. ડ્રોન નો કૃષિમાં ઉપયોગ આપણે કેવી રીતે થાય તે હું તેના વિશે હું થોડુંક, અ જણાવું છું. કે ડ્રોન દ્વારા ખેતરોનું નિરક્ષણ કરી શકાય છે. જેવા કે ખાતર અને જંતુનાશક દવાનો છંટકાવ, ઝડપથી થઈ શકે છે. અને પાકની સ્થિતિનું નિરીક્ષણ પણ સરળ બને છે. હવે તમે મને એ જણાવી શકશો કે સ્માર્ટ સિંચાઈ એટલે શું?
હા હા સરસ પ્રશ્ન કર્યો છે. જોઈએ આપણે કે સ્માર્ટ સિંચાઈમાં, એવા સેન્સરની મદદ થી જમીનમાં ભેજ માપવામાં આવે છે, કે જયારે પાણીની જરૂર હોય ત્યારે જ પાણી આપવામાં આવે, એટલે પાણી વધારે પણ ન થાય અને ઓછું પણ ન થાય અને પાણીની, બચત થાય છે ક્યારેક ક્યારેક પાણીની માત્રા વધી જતી હોય, ત્યારે આપણો પાક છે એ પીળો પડવા લાગે છે એટલે, આ આવા સેન્સર નો ઉપયોગ થી, આપણે પાણીની બચત કરી શકીએ છીએ અને આપણો પાક પણ સારો લઈ શકીએ છીએ,
હ એ તમારી વાત બિલકુલ સાચી છે, કૃત્રિમ બુદ્ધિ જેવી કે એ આઈ માં કૃષિમાં, કેવી રીતે આપણને મદદ કરે છે તે મને જણાવી શકશો?
હા હા, એ આઈ છે એ આપડે હવામાન ની આગાહી કરે છે, પાકમાં રોગોની ઓળખ, અને ખાતરની માત્રા યોગ્ય કેવી રીતના અને કેટલું નાખવું, એ અને ઉત્પાદન નો પણ અંદાજ લગાવવામાં, આ એ આઈ છે એ ખેડૂતોને સારા પ્રમાણમાં નિર્ણયો લેવા હોય, તો અને ખાતર આપણે કેટલું આપવું એ બધી જ વ્યવસ્થા, એ આઈ દ્વારા થાય છે.
હમ, સેટેલાઈટમાં ટેકનોલોજી નો ઉપયોગ કેવી રીતે થાય છે તે હું તમને થોડુંક કહેવા માંગુ છું. કે સેટેલાઈટ અને ટેકનોલોજી માં આપણે ને જોવા જઈએ તો ઉપગ્રહો દ્વારા વર્ષ વરસાદ જમીનની સ્થિતિ ની વૃદ્ધિ અને કુદરતી આફતો વિશે માહિતી મળે છે. આ માહિતીઓ ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. હવે તમે મને એ જણાવી શકશો કે મોબાઈલ એપ્લિકેશન એ ખેડૂતને કેવી રીતે મદદ કરે છે?
હા હા કેમ નહી,
મોબાઈલ એપ દ્વારા જોઈએ તો આપડે હવામાનની આપણને માહિતી મળે છે બજાર ભાવ અને સરકારની જે જે યોજના બહાર પડતી હોય એ અને પાકમાં જે જો ક્યારે દવા છાંટવી? ક્યારે એની લરણી કરવી ક્યારે એનું નિંદામણ કરવું આ બધા નિષ્ણાતો છે એ આપણને સાચી સલાહ આપતા હોય છે.
હમ એ તમારી વાત બિલકુલ સાચી છે શું નવી ટેકનોલોજી થી ખ ખેતીનો ખર્ચ ઘટે છે કે નહીં તે મને જણાવશો?
હા હા કેમ નહી નવી ટેકોલોજી હોય તો ખેતી નો ખર્ચ ખૂબ ઓછો થાય છે અને ખેડૂતો પાસે પૂરતી ક્યારેક ક્યારેક એની પાસે પૂરતી માહિતી ન હોય. અને આધુનિક સાધનો મોંઘા હોય તો તે લોકોએ ઇન્ટરનેટની સુવિધાઓનો અભાવ હોય તો એ શું કરે કે એ લોકોને સબસીડી ન નો મળે અને અમુક વિજ્ઞાન આધુનિક કેન્દ્રો હોય એ એ બધી જ સુવિધાઓ એને અ મોબાઈલ એપ નો હોય ખેડૂતની તો એમાં બધી સુવિધાઓ તેને મળતી નથી.
એ તમારી વાત બિલકુલ સાચી છે. હવે હું એ જણાવા માંગુ છું કે કૃષિમાં રોબોટ નો ઉપયોગ કેવી રીતે એના વિશે હું થોડુંક કહેવા માંગુ છું. કે કૃષિમાં રોબોટ નો ઉપયોગ આપણે કેટલાક દેશોમાં આમ જોવા જઈએ તો રોબોટ એ વાવણી નીંદણ અને ફળ તોડવા અને પાકની દેખરેખ જાળવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ભવિષ્યમાં આપણે જો વાત કરીએ તો ભવિષ્યમાં ભારતમાં પણ તેનો વધુ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને થવાનો છે.
આપણેે જોઈએ તો ખેતી અત્યારે આ બધી ટેકનોલોજી થી આપણને ખેતી ઘણી બધી સરળ લાગે છે. બાકી તો આપડે પેલાના જમાનાના માણસોનું જોઈએ તો એ લોકોને ખુબ જ અઘરું પડતું હતું ચણાની ખેતી માંડવીની ખેતી જીરું ધાણા વગેરે બધી જ ખેતીઓ ત્યારે સરળ નો હતી બધું અલગ વાવલી વાવલી ને કાઢવાનું હોય ત્યારે બહુ અઘરું હતું અને માણસો પણ ઝાઝા જોતા હતા હતા અત્યારે આ ટેકનોલોજી અપનાવાથી આપણે માણસો નો બચાવ કરી શકીએ છીએ અને પૈસા પણ ઓછા જોઈએ છે.
હા એ તમારી વાત બિલકુલ સાચી છે ઘણા ખેડૂતો પાસે પૂરતી માહિતી નથી હોતી તેનાથી આધુનિક સાધનો મોઘા મોંઘા હોય છે અને કેટલીક જગ્યાએ તાલીમ તથા ઇન્ટરનેટ ની સુવિધાનો પણ અભા ભાવ હોય છે જેનાથી ખેડૂતોને એ ટે નવી ટેકનોલોજીનો પડકાર નો સામનો કરવો પડે છે. હવે તમે મને એ જણાવી શકશો કે સરકાર ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે?
હા, હા. સરકાર તો આપણને એવી રીતના ખેડૂતોને મદદ કરે કે જો આપડે કોઈ પણ વસ્તુ આપણેે ખરીદી કરીએ જા ધારો કે ઓરણી છે કે આપડે પાણી માટેની લાઈનો છે તો ઇ બધી વસ્તુમાં બિયારણ છે તો એ બધી વસ્તુમાં આપણને સબસિડી આપતા હોય છે. આવી રીતના આપણને સરકાર અ મદદ કરતી હોય છે.
હા, એ તમારી વાત સાચી છે. ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રમાં ઘણા બધા ફાયદા થવાના છે જેવા કે સ્માર્ટ ફાર્મિંગ એઆઇ, ડ્રોન, રોબોટિક્સ ઓટોમેટિક સિંચાઈ ડિજિટલ માર્કેટ નો પણ વધુ ઉપયોગ અ થવાનો છે. હવે હું આ ટોપિક વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી લીધી તો હવે અંતમાં હું એટલું કહેવા માગીશ અ આપણે હવે અંતમાં એટલું કહીશ કે હવે આપણે અ આ ટોપિક વિશે ઘણું આપને જાણવા મળ્યું. હવે આપડે એમ ફરી મળીશું એક નવા ટોપિક સાથે. નમસ્કાર.
હા, હા. નમસ્કાર.